હલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આજે શું બનાયું જીમવામાં?
આજે જમવામાં જો દાળ ભાત શાક અને રોટલી અને સવારે નાસ્તામાં બનાયા હતા પૌહા.
વાહ ગુજરાતી ભોજન ની તો વાત અલગ હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે ગુજરાતી ભોજન ગુજરાતી એટલે ભોજન માટે તો પ્રખ્યાત કહેવાય.
સાચી વાત કહો સો તમે ઓર ખાનપાન ભી સ્વાદિષ્ટ સાથે સ્વાસ્થ માટે પણ બી સારું હોય છે.
બિલકુલ ગુજરાતી ખાનપાન સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું હોય છે. કારણ કે અહ એ એકદમ મતલબ જે આપડે અહ પારંપરિક રીતે દાળ ભાત શાક રોટલી અહ એ એનો સમાવેશ એમાં થાય છે.
સાચી વાત કહો સો તમે ઓર ઘરનું તાજું ભોજન હંમેશા બહારનાં ભોજન કરતાં બહુત હી સારું હોય છે.
બિલકુલ અહ બહારનું ભોજન એમાં આપડે હાઈજેનિક નુ ખ્યાલ નથી હોતો પછી એ લોકો કેવી હલકી વસ્તુઓ વાપરે છે. તેલ તેલનું પ્રમાણ પણ કેવું હોય તેલ કેવું હોય એ પણ આપણને જ્ઞાન ન થી હોતો પછી તેજ મસાલા મીઠા અહ વધારે પડતું અહ મીઠું અને નમક અહ એમાં ખાન પાાનમાં હોય છે જે આપડા શરીરમાં તે હા સારું નથી હોતું હાનિકારક હોય છે. તો એટલા માટે આપણને બહારનું બનેલું ભોજન કરતા આપણને ઘરમાં બનાવેલા પારંપરિક ભોજનનું સેવન કરવું જોઈએ.
સાચી વાત કહો સો તમે. ઓર સવારના નાસ્તામાં શું લેવો છો તમે?
જો અમે સવારના નાસ્તામાં આમ તો પગળેલા મગ હોય કે અહ અહ પહેલા અહ અમારા જે વડીલા હતા એ વડીલો તો કળવો કહેવામાં આવતું હતું જેને અહ દલીયો બનાવીને અને એમાં દહી અને છાછ એના સાથે લેતા હતા તો ગરમીના અહ જે મોસમ હોય એમાં આપડા અહ પેટને ઠંડક પણ આપતો અને આપડા દિવસભર ઉર્જાવાન રીતે ચલાવવા માટે આ નાસ્તો બહુ જ ફાયદેમંદ અહ સાબિત થતો હતો.
સાચી વાત કોહ સો તમે. અને અથા થેપલા થેપલા બી બનાવો છો કે નઈ બનાવો છો સુબે ના નાસ્તામાં?
હા હા થેપલા તો અમારા ઘરમાં બધાને ભાવે છે. અને તમને ખબર છે ચા સાથે થેપલા પછી આપડે ક્યાંક અહ યાત્રામાં સફરમાં ક્યાંક જઈએ જો થેપલા સાથે અથાણું મલી જાય તો એ થેપલા નો સ્વાદ અજ બ વધી જાય છે.
સાચી વાત કહો સો તમે. ઓર અહ વધારે પીવાનું બી પસંદ કરો છો તમે કે નહીં કરો છો?
હા હા કેમ નહી અને જોઓ આપડે જે અહ ઠંડા છે જેમ કે અહ કુદરતી ઠંડા હોય છે નિબુ પાણી ગરનાનો રસ પછી શેરડીનો એટલે શેરડીનો રસ અને અહ છાછ અને દહી એનું ભોજનમાં આપણને સમાવેશ વધારે કરવો જોઈએ કારણ કે એ આપડા સ્વાસ્થ્ય માટે બહુ અહ ગુણકારી ફાયદેમંદ હોય છે અને આપણે અહ આપણને અહ સારા અહ કહીએને કે પાણીની અહ પૂરતી કમી પૂરી કરે છે. એટલે આપણને આપ આપડા ખાનપાનમાં આવી જે લિક્વિડ અહ નો જે હોય છે એનો સમાવેશ કરવો જોઈએ.
એકદમ સાચી વાત કહો સો તમે. પાની અને તાજા ફલોનો રસ વધારે લેવણો બી સારું અહ મતલબ બળિયા કહેવાય છે.
જે સિઝન હોય છે એ સિઝન ન ફલ લેવું એ આપણા સેહત માટે બહ ફાયદેમંદ હોય છે. જેમ કે હમણાં ગરમી નો સિઝન ચાલી રહ્યો છે તો આપણે ભરપૂર માત્રામાં ખરબૂજ તરબૂજ સક્કરટેટ ટી એનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને શરીર માટે પણ અ ફાયદેમંદ હોય છે અને તરબૂજ એટલે ઠંડો ઠંડો તરબૂજ ફ્રીજમાંથી કાઢેલો અને એનો તો ખાવાનો બાળકોને અને મોટાઓને- બધાને મજા જ આવી જાય છે.
સાચી વાત કો. શું પાણી પીણ બી ખુબ જોઈએ તો શરીર બી સ્વસ્થ રહેવે છે.
બિલકુલ સાચું કહો છો તમે અને તમે જો કે હેના અ જે આપણે બાળકો હોય છે એ લોકોને ઠંડીના સી ગરમીના સિઝનમાં વારે ઘડીએ એ લોકો આઈસ્ક્રીમ એવું બધું ધૂ ફાલુદા ઠંડુ કઈ હોય એ જ માંગતા હોય છે તો એ લોકોને આપણને સમજાવવું જોઈએ અને ઘરની બનેલી વધારેથી વધારે ચીજોનો ઉપયોગ આપવો જોઈએ, કારણ કે આઈસક્રીમ એ પણ બહારનું હોય છે. એમાં પણ એ આપ એના પર આપણે બહુ વિશ્વાસ નહી કરી શકીએ પણ આપણે ઘરની બનેલી જે પણ ચીજો વસ્તુઓ હોય એનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને આ ગરમીમાં તો બધાનું વડીલોનું બાળકોનું આપણા જેવાઓનો બધા માટે અ કેરીનો રસ એ તો સૌથી પહેલી પસંદગી છે જ કારણ કે કેરી એ ફળોનો રાજા તો કેહેવાય જ છે અને એનો અચાર પણ બનાવીએ છે પછી શાક બી બનાવીએ છ છે ચટણી ભી બનાવીએ છે અને રસ તો બધાની પહેલી પસંદગી છે જ.
સાચી વાત કો છો તમે રસ તો બહુ સારું લાગે છે સભા બધા લોગાને.
પુડી એ તો ગુજરાતીઓની પહેલી પસંદગી છે. ઉનાળમાં અને ગુજરાતી બીજી પણ અ મીઠાઈઓ હોય છે જેમકે જલેબી જલેબી થઈ ગયો જલેબી ફાફડાનો નાસ્તો ખુબ જ ફેમસ છે પછી બાસ
ઓ શ્રીખંડ શ્રીખંડ શ્રીખંડ પ પોડી ભી ખાવે છે.
હા બંગાલી મીઠાઈ હોવા કરતા પણ લોકોની પહેલી પસંદગી છે બાસુધી બધ બહુ જ ભાવે છે.
બાસુથી શું થાય?
અ બાસુધી એક પ્રકારની બંગાલી મીઠાઈ છે, એ દૂધ અને એની અંદર આપણે છીણ જે રસગુલ્લાને નથી હોતા રસગુલ્લા ની નાની નાની હા એ પછી દૂર હા
છે વોઇસ
હા એમાંથી પણ આ ગુજરાતમાં બહુ જ ફેમસ છે બાસુદી કોઈ પણ નાનો અમથો કોઈ મહેમાન આવવાનું હોય પ્રોગ્રામ હોય તો લોકો બાસુદી પણ લાવે જ છે.
ખુબ સરસ એત
હલો.
પરીસ શું નાસ્તો સારું છે?
અવાજ નથી આવતો તમારો. હલો.
અમને આવે છે. નથી આવડત
શું કહો છો તમે?
ખાવાનું જ બધાને બહુ પસંદ છે.
તમારો અવાજ નથી સંભળાતો.
અભી આવે
હા હા હવે આવે છે અવાજ. બોલો.
ફોન તો મુ કે પાસની સે પર આવી નથી અવાજ નથી. આવડી ર એ કઈ વાત છે.
નેટવર્ક ઈસ્યુ થયો હશે.
હાં. હવે તો બધા સોઈ ગયા તમારે બાલકા વાલકા સબ
હા બાલકો સુઈ ગયા છે. મોટા પણ આમ આમ તો બધાના હાથમાં ફોન છે બધા ફોન જ જોવે છે. આમ સુઈ નથી ગયા પણ હા પથારીમાં જતા રહ્યા છે. અને એસી વેસી ચાલુ કરીને આરામ કરે છે.
સાચી વાત કહો છો તમે.
ચાલો તો આપડે આ વાનગીઓ વિશે અને જયારે આપડે સમય મળશે ત્યારે અ વધારે એના ઉપર ચર્ચા કરીશું આજે તમે પણ આરામ કરો અને હું પણ આરામ કરું.
હા સાચી વાત છે, આરામ તો બહુ જરૂરી છે. આરામ
એટલે સારા ભોજન સાથે સાથે આરામ, સારું નીંદ, ઊંઘ પછી અ અ સંતુલિત પાણી, એટલે સંતુલિત ભોજન સંતુલિત, પાણી આ બધું આપણે સેહતને અ સારી બનાવવા માટે બઉ જરૂરી છે.
સાચી વાત કહો છો તમે. શરીરને બી બહુ ધ્યાન આપવું પડે છે.
બિલકુલ યોગ્ય કસરત કે યોગા, ડાઇટ સા થે હા યોગા અને કસરત નું પણ એટલો જ મહત્વ છે.
ચી વાત કહો છો તમે ગાડી બી પેટ્રોલ દે, અને મના નહીં ચાલ દે તો યો બી અનો બી ખૂબ ધ્યાન રાખનો આપે.
બિલકુલ ચાલો તો આપડે ફરી મલીશું તમે પણ તમારો ખ્યાલ રાખજો. અને સ્વસ્થ રહેજો. અને સારું ભોજન લેજો, અને સારી ઊંઘ કાઢજો, ફરી મલીશું જય શ્રી કૃષ્ણ.
આપણો બી જીવન માટે જરૂરી વાત કહી છે.
હા જય શ્રી ક્રિષ્ન.